કેમ છે આજે થોડો સમય મળર્યો એટલે વિચાર્યું કે તારી સાથે લાંબી વાત કરો ઘણા દિવસોથી મનમાં ઘણી વાતો હતી.
હું સારી છું. તારો અવાજ સાળીને આનંદ થયો ખરેખર પોતાની નજીકની વ્યક્તિ સાથે વાત કરીએ ને તો મને અલગ જ શાંતિ મળે છે.
સાચી વાત છે દિવસભર ના કામ પછી જયારે થોડો સમય મળે ને ત્યારે કોઈ સાથે લી.
હા અને એવી વાત. તોમાં સમય કેવી રીતે પસાર થઈ જાય છે. તેની ખબર પણ પડતી. નથી. ખાનપાન હળવું થઇ જતું હોય છે. જ. એકદમ સાચું જયારે વાતોમાં પ્રેમ સમજણ અને ખૂફ હોય ને. ના સામાન્ય જણપ. દાન બની જાય છે.
મને સાંત વા. રણ બહુ ગમે છે જય્યારે આસપાસ શાંત હોય ને ત્યારે મનમાં નવા વિચાર આવે છે અને પોતાની સાથે સમય પણ પ્રસાર કરવાનો આનંદ મળે છે.
ક્યારેક થોડો સમય એકાંતમાં બેસીએ ને તો મને. ઘણી વાર તો સમજાય છે. અને અંદરની તાજગી પણ અનુભવાય છે.
જીવનમાં. નાની નાની ખુશીઓ ન પણ ઘણું મહત્વ હોય છે ઘણી વખત સામાન્ય સનોથી તો વધારે આનંદ આપી શકાય છે ને.
હંમેશા મોટી વાતોની જરૂર નથી હોતી પ્રેમ ભર્યા સંબંધો અને મીઠી વાત. તો પણ જેવાને સુંદર બનાવી દેતી હોય છે.
સાચું કહ્યું જય્યારે માર. પસંદ હોય ને તે દરેકમ સવું લાગે છે. અને આખો દિવસ.
થાય છે. એટલે જ હું હંમેશા સારા વિચાર રાખવાનો પ્રયત્ન કરું છું તેનાથી મનમાં ઉછહ રહે છે અને જીવન પ્રત્યે લગાવ વધતો હોય છે.
મને વાંચવાનું ખુબ ગમે છે જયારે પણ થોડો સમય મળે ને ત્યારે કોઈ સારું પુસ્તક લઈને બેસી જવં છું કારણ કે તેનાથી નવી જાણકારી પણ મળે છે.
કારણ આ બો સારી અને ઘણી એવી બાબતો જાણવા મળ છે જે સામાન્ય વાત પણ સાંભળવા મળતી નથી હોતી.
હા. અને દરેક પુસ્તક કઈક નવું શીખવી જાય છે ઘણી વાર કો એક સુંદર નીચે લાંબા સમય સુધી મનમાં રહી જાય છે.
તો ગમે છે કે જેમાં જીવાનના પ્રેરણા આપે છે સારા વિચારો માણસને આગળ વધવાની હિંમત આપે છે અને આત્મવિશ્વાસ પણ વધારતા હોય છે.
સાચો કહ્યું જે્યારે મનમાં સકારાત્મકતા હોય ને ત્યારે મુ કેલા કામ પણ સરળ લાગવા લાગે છે.
અને જીવન હમે નવી વાતો જાણવાથી મન તાજુ રહે છે અને વિચારધારા વધુ વિસ્તરે છે.
મં લાગે છે કે દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ ખસ કરાતો હોવી જ જોઈએ કરા માનસને વ્યસ્ત પણ રાખે છે અને જીવનમાં આનંદ પણ ઉમેરે છે. હા.
હા અને જ્યારે આપણે પોતાની મનગમતી પ્રવૃતિ કરીએ ને ત્યારે સમય નો ખ્યાલ પણ રહેતો હોતો નથી એ મનમાં ઉત્સાહ અને સ મળે
ઘણી વખત લોકો પોતાના શોખ માટે સમય કરતા નથી પરંતુ મને લાગે છે કે રોજ થોડો સમય પોતાની પસંદગીની બાબતો માટે જરૂર આપવો જોઈએ. મને તો એ વાતો પણ ગમે છે કે જેમાં લોકો પોતાનો અનુભવ વેચે છે તેમાંથી ઘણું શીખવા મારે છે અને નવી સમજણ પણ વિકસે છે.
હ એવી સંપત્તિ છે જે સમય સાથે વધતી જ જતી હોય છે. અને જીવન એ વધુ અર્થપૂર્ણ બનાવે છે.
મને કુદરતની વચ્ચે સમય પરસાર કરવો ખુબ ગમે છે. હરિયારી ખુલ્લું આકાશ. અને ઠંડો પવન મને શાંતિ આપે છે. અને અંદર થી
ખુબ ગમે છે જયારે આસપાસ વૃક્ષો અને પક્ષીઓનો મત દૂર કર હોય ને ત્યારે મનની ચિંતા ધીમે ધીમે દૂર થવા
કુદરત આપણને ઘણું શીખવે છે. ધીરજ. સંતુલન અને સતત આગળ વધવાની. જગ્યા જોવા મળ છે.
હા કુદરત સુંદરતા જોવા માટે કોઈ વિશેષ કારણની જરૂર પડતી નથી પાછ થોડો સમય કને એ નજીક ર ને તો મન તાજગી થી ભરાઈ જાય છે.
મ લાગે છે કે જીવનની ભગડોળ વચ્ચે કુદરત સાથેના સંબંધ જાળવી રાખવો ખૂબ જરૂરી છે કારણ કે એ મનને સ્થિર રાખવામાં મદદ કરે છે.
એક એકદમ સાચું. કુદરતની નજીક રહેવાથી પાત્ર આનંદ જ મળતો. પરંતુ જીવનને વધુ સરળ અને સુંદર જોવાની દૃષ્ટિ પણ મળતી હોય છે.
મને લાગે છે કે જીવનમાં સારા સંબંધો સૌથી મોટી સંપત્તિ છે જે લોકો એકબીજાની લાગણીઓ સમજે છે ને તે સંબંધો વધુ મજબૂત બને છે.
હા સંબંધોમાં વિશ્વાસ અને સમજણ ખૂબ જરૂરી હોય છે આ બે બાબતો હોય ને તો કોઈ પણ સંબંધ લાંબા સમય સુધી મીઠો અને મજબૂત રહેતો હોય છે.
ઘણી વાર માત્ર થોડા પ્રેમ ભર્યા શબ્દ પણ કોઈના ચહેરા પર સ્મીટ લાવી શક. એ છે એ તો સંબોદની તાજી સુંદરતા છે.
જે આપનું ધન રાખે અને આપને અને ધ્યાન થી સાંભળે મનમાં તેના માટે લાગની બુદુ વધી જતી હોય છે.
મને એવા લોકો ગમે છે જે હંમેશા હકારાત્મક વાતો કરે છે અને આસપાસના લોકોને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે.
સાથે મન પ્રસન્ન રહે છે અને જીવનની દરેક દરીક્ષણ વાગવા લાગે છે.
મે લાગે છે કે જીવરમાં ધીરજ રાખવી પણ ખૂબ જરૂરી છે. ઘણી વખત સારા પરિણામો તરત મળતા નથી પરંતુ સતત મહેનત કરતા રહીએ ને તો સફદ જ જરૂર મરે છે.
લીધેલા નિર્ણયો ઘણીવાર યોગ્ય સાબિત થતા નથી. સાંતિથી વિચારતા કરીએ તો માર્ગ વધુ સ્પષ્ટ દેખાય છે.
મુશ્કેલો તો દરેક ના જીવનમાં આવે છે પરંતુ તે સ સમયે હિંમત ન હરેવે એ તો સૌથી મહત્વની વાત છે. સંજોકો તો બદલાતા જ
જ એકદમ સાચું મુશ્કેલ સમય પણ માણસને ઘણું શીખવી જા અને તેને વધુ મજબૂત બનાવી દે છે.
મને એવા લોકો ખૂબ ગમે છે જે પરિસ્થિતિ કેવી પણ હોય છતાં હંમેશા આશાવાદી રહે છે અને આગળ વધતા જાય છે.
એ લોકો બને છે. સાચચોહી આ દર નવો દિવસ નથી આવતો.
મને લાગે છે કે જીવનમાં હંમેશા કઈક નવો શીખતા રહેવું જોઈએ.
વે સારી બને હા શીખવાની કોઈ ઉમર હોતી નથી જે વ્યક્તિ સતત શીખ રહે છે. તી હોય જાય.
ઘણી વખત સામાન્ય લોકો ના અનુભવ માંથી પણ ધણું શીખવા મળે છે દરેક વ્યક્તિ પાસે કોઈને કઈ એવી બાબત હોય છે કે જે આપણને ઉપયોગી બની શકે
જ્યારે આપ આપને બીજાની વાત ધ્યાનથી સાંભળીએ છે ત્યારે નવી સમજણ મળે છે અને પોતાના વિચારોમાં પણ વધારો થાય છે.
મન તો લાગે છે કે જ્ઞાન જેટલું વહેંચે ને એટલું વધે છે. સારી વાતો અને સારા વિચારો બીજાના જીવનમાં પણ પ્રકાશ ફેલાવી શકે છે.
હા અને એ કારણ છે અને ભાવના જીવન રાખવી જોઈએ કે જીવનને વધુ સમ વૃદ્ધ બનાવી શકે છે.
મને લાગે છે કે ખુશ રહેવા માટે મનનું સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. બહાર ની પરિસ્થિતિઓ હંમેશા આપણા મુજબ નથી હોતી, પરંતુ પોતાના વિચારને સારા રાખી શકાય છે ને?
હ અને બંને બાબતોમાં પણ આનંદ મરી જતો હોય છે, ચિંતા ઓછી થાય છે. દરેક કાર્યમાં મન વધુ સા સારી રીતે લાગતા હોય છે
ઘણી વખત લોકો ખુશેથી દૂર શોધે છે પરંતુ સાચી ખુશી તો પોતાના વિચારો સંબંધો અને સંતોષમાં તો છુપાયેલી હોય છે
એકદમ સાચું દરેક વ્યકિત પાસે કદર કરે છે તે સામાન્ય પરિસ્થિતિમાં પણ આનંદ જીવન જીવી શકતો હોય છે
મને એવા લોકો ગમે છે જે હંમેશા હસતા રહે છે, અને એ પોતાના સારા સ્વભાવથી આસપાસના લોકોને પણ ખુશ રાખે છે
હોય છે
મને લાગે છે કે સમયનું મહત્વ દરેક વ્યક્તિને સમજવું જોઈએ. સમય એકવાર પસાર થઈ જાય પણ પાછ
હા જે વ્યક્તિ સમયની કદર કરે છે તે પોતાના કામ વધુ સારું સારી રીતે કરી શકે છે સમયનું આયોજન જીવનને સરળ અને વ્યવસ્થિત બનાવે છે
ઘણી વખત લોકો કામને રહે છે. પરંતુ પછી એ કામ જ વધુ મુશ્કેલ લાગવા લાગે છે, સમયસય કાર્ય પૂર્ણ કરવાથી
જેના કારણે હા
મને તો એવું લાગે છે કે સમય અને મહેનત બંને નો યોગ્ય સંતુલન સફળતાનો આધાર છે. બંને સાથે હોય ને તો ઘની સારી સિદ્ધિઓ મેળવી શકાય છે
અને જે વ્યક્તિ સમયનો સદઉપયોગ કરે છે, તે ધીમે ધીમે પોતાના દરેક લક્ષ્યથી નજીક પહોંચી જાય છે